હા
રામરામ
રામ રામ મુકે રામ રામ
અવાજ આવે છે.
આવે છે આવે છે.
મને થોડું ટકટક સંભળતું તું મેને ક તું શું થયું વળી સાહેબ
ના એ બધું ક્યારેક નીટમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે વચ્ચે ટક ટક અવાજ આવે છે ખબર નહ શું સિસ્ટમમાં કઈક પ્રોબ્લેમ છે
વાંધો નને એની વાત કરશું આપડે આ વસ્તુ કેમ થતી છે
હા શુંક તો છો કેવું ચાલે છે ધંધા પાણી કેવું છે મજામાં
ધંધા પાણી એમ ચાલ્યા કરે આપડું અત્યારે શું છે કે ચોમાસું આવશે થોડું ઓછું થઈ જાય વળી તો પછી તે જ આવી જાય
સારું છે સારું છે તો હમણાં મેં સમાચાર સાંભળ્યા તમારા નાના ને કઈક પગમાં દુખતું હતુંને ઓપરેશન કરાવ્યું એટલા માટે મેં ફોન કર્યો હતો કેવું છે હવે એમને
ના હવે એને સારું છે એને શું છે કે પદમાં પાણી ભરાતું હતું કે પછી એની દવાખાને બતાવેવુંને એમ કે ઓપરેશન કરાવવું પડશે તાત્કાલિક તો પછી તેની તત્કાલિક ઓપરેશન કરાવવી-
હા હા આ બૂટાળણ નું જે ઓપરેશન કરાવે છે હમ
બસ બસ તે તે જ તે જ ડોક્ટર હતો તે એનું કર્યું
બરાબર બરાબર ના એવી શું કે હવે આવ મારે થોડું ઘણી તકલીફ રહે અને આ શું છે ઓપરેશનથી સારું થઈ જાય થોડો ઘણો હ સમય કેટલો કાઢવાનો એટલે એટલો સમય નીકળી જાય તો બઉ છે
હા બસ એટલે હવે એને શું છે કે થોડુંક આમ સારું હોય હવે કઈક નાના દતરા અને બે જણા બેસીને વાત કર્યા કરી એમ કે કેવું છે આવું છે થોડું સારું લાગે નાના ને કે એની કો એ આવા સમય આવતું છે યાદ કરતું છે. એટલે મને ગમે ને એને ગમે
ઘણો ફરક પડે એના લીધે તમે કોઈ મોટા વડીલ જોડે બેસીને વાત કરો ને એટલે એમને એમ થાય કે મારું હજી કોઈ છે એમાં એ લોકોને શું થ હવે ઘટપણ એવું વસ્તુ છેને એમાં એકલવાયુ લાગે એમાં એની જોડે. થઈ બેસવા વાળું હોય ને એને એમ લાગે કે હા ભાઈ આને જોડે વાત કરવાની મજા આવી એ વસ્તુ એની જોડે બેસે ને તો એને અંદર થી એમ એટલી મસ્ત ખુશી થઈ જાય એમ.
હા એટલે એને એમ હોય કે કોઈ સુખ દુઃખની વાતો કરે એના કે માટે નવીનતા કારણ કે એનામાં શક્તિ નથી કે ચાલી શકે બારે જોઈ શકે દુનિયા હવે તો હવે કોઈ દુનિયા જોયેલો માણસ આવે ને એ એનાથી વાતચીત કરે ને કે આવે આવું ચાલતું છે માર્કેટ. આવું છે આવું છે સુખ દુઃખની વાતો કરે એટલે એને થોડોક આનંદ થાય.
સવાલ જ જ હવે એનાથી શું છે કે ફાયદો એ થાય કે હવે તમે એમની જોડે બેસો ને તો એમને ઓપરેશન કરાવ્યું છે ને આમ એકલા હોય ને તો એના ઉપર જ મગજ જાય બાકી કોઈ એમની જોડે વાતો કરવા મળી જાય ને એટલે મગજ. મજ ડાયવર્ટ થઈ જાય એટલે કે બદલાઈ જાય કે ભાઈ આ મારી જોડે વાતો કરે છે તો એની જોડે લની મજાક થાય એટલે એનાથી શું છે મગજને સંતોષ મળે અને આરામ ફીલ થાય આમાં શુ છે ઓપરેશન કરાવીએ ને પછી દુખાવો થાય ને બધું થાય એમને તકલીફ. હવે આમ જોવા જઈએ તો હલાય ચલાય છે ને કેવું છે એમ મજા છે ને એ.
હા હવે તો એમ બરાબર છે કારણ કે ઓપરેશન થયું એના બીજા દિવસે જ એને ચલાવવા લાગી ગયેલા ને થોડાક શું છે ખાતા છે થોડાક મનના એટલે જેવું તેવું એને ચાલે નહીં વ્યવસ્થિત બધું જોઈએ માણ વ્યવસ્થિત બોલ્યા વાળો જોઈએ થોડક લેગરા ટાઈપના છે એ.
ના ના એ તો વાત સાચી છે હું એટલી વખત મળ્યો છું એટલે મને લાગ્યું ને થોડાક છે પણ એવા બરાબર છે હવે ઉમર થાય એટલે બધું થાય ભાઈ એમાં તો કઈ ના નથી હવે આ જમાનામાં આપણું. આપડી હેલ્થકેર સિસ્ટમ એટલી બધી સારી થઈ ગઈ છે કે આ આજના ટાઈમમાં ઘૂંટણ પણ બદલી જાય છે બોલ.
હા અરે તમે ઘૂટણ ની. શુ વાત કરો કિડની બદલી જાય બધા પાર્ટસ બદલી જતા છે હવે સમય એવો આવેલો છે ટેકનોલોજી. આવેલી છે ને બધું એટલું સારું થતું છે કારણ કે અત્યારે મશીન ના ભરોસા નથી તો માણ ના. ક્યાંથી ભરોસા હોય.
હા બરાબર છે હવે એમાં શું છે કે ખાવા પીવાનો ખોરાક એવો થઈ ગયો ને એના લીધે બી તકલીફ બીજું કે હવે પ્રોબ્લેમ એ થયો કે બધી વસ્તુ એટલી બધી દવા વાળી ને એવી આવે છે હવે નવું ખાવ. તો ઘઉંમાં પણ દવા વગર થાય જ નહીં એટલે આ શરીરમાં થોડીક તકલીફ રહેવાની પણ એની સામે આપણું હેલ્થકેર મેડ મેડિસિન પણ એટલી બધી સુધરી ગઈ છે કે જેનાથી શરીરને ફાયદો પણ છે એ વધારે દુખાવો ન થાય ને એવી.. દવા આપે એટલે થોડુંક રાહત થઈ જાય.
હા એ જ કર છે ને હવે આપણેે શું છે કે આ દવા ના લીધે જ આટલું શરીર એનું ચાલતું છે કારણ કે નકો તો હવે શરીર પતી ગયેલું છે દવાથી અત્યારે ચલાવતા છે થોડુંક ચાલ્યા કરે એટલે આપને પછી વાંધો ના આવે ને એને વાંધો ના આવે.
તાવ જેવું લાગતું હત શરીર દુખવા માંડ સવારે એટલે બપોરે એક ગોળી મેં લઈ લીધી એ ગોળી શું કરે ચાવ મટાડવાનું કેવું કામ ના કરે એ શરીર ને ઢીંડું પડી દય એટલે આપણને. ઊંઘ આવે નીંદર આવે હ વે એનાથી શું જે ઊંઘ આવે ને તો શરીર પોતે ઓટોમેટિક રિકવરી મોડમાં જતું હોય એનાથી આપણા શરીરમાં જે પણ મતલબ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થયો હોય જેનાથી શરીર ગરમ થતો હોય કે દુ. તો એ વસ્તુને કંટ્રોલમાં લાવી દે પણ એવું મગજ એટલું શક્તિશાળી છે હવે આપણું હેલ્થકેર એટલું બધું આગળ વધી ગયું છે કે એવી ગોળી ઓ પણ એમને ડેવલોપ કરી છે બોલો.
હા એજ કેતો છે ને કે અત્યારે એ એટલું સારું છે કે કોમા માટે માણસ બારે આવી જતો છે ને કોઈ બી તરણ નો પ્રોબ્લેમ. અત્યારે શું થયેલું કે. એક વ્યક્તિ હતા તે. બહુ ઉમર થઈ ગયને હવે એ લોકો. જવાના હતા ભગવાન પાસે. હવે એના તો પ્રસંગ આવ્યો ને નકડો તે હવે શું કર્યું કે એ લોકો. લોકોને વેન્ટિલેટર મા નાખીયા એક હોસ્પિટલ એક રૂમ આવ વેન્ટિલેટર. એનામાં રાયખા તો એ એની અમુક ટાઈમોધી જીવી શકે ભલે એના હાથમાં ના હોય. એટલે એની જીવીશ શકે ને એના રાખાય એટલે તમે વિચાર કરો કે ટેકનોલોજી કેટલી આગળ વધી ગયેલી છે સાયન્સ કેટલું આગળ વધી ગયેલું છે.
ના વાત સાચી છે એમાં આજ વસ્તુ સેમ મારા દાદી જોડે પણ થયું હતું એમને શું છે કે હૃદયમાં મતલબ ફેફસામાં પાણી ભરાઈ જાય હવે છેલ્લે છેલ્લે બહ તકલીફ થઈ અને એમને શું છે ઘરે હતા ને. અચાનક પડી ગયા હવે જયારે અમે હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરે અમને ત ના પાડી દીધી હતી એટલે આઈસીયુ માં રાખ્યા અમે લગભગ બાર થી પંદર કલાક આઈસીયુમાં રાખ્યા હવે શરીર ને આપડે જોઈએ ને તો એ. સમજો કે જતું આમ જતું જ રહ્યું હોય પણ આઈસીયુ ના લીધે છે તે અમુક કલાક સુધી એ શરીર હજી આપણને એમ લાગે કે હાજુ છે હજી મતલબ ચાલે છે હજી એનામાં જીવ છે.
બરાબર બરાબર. બોલો બીજું શું છે નવું જૂનું.
બસ ચાલ્યા કરે છે હવે ગરમી બહુ વધી ગઈ છે ને આજે મારી પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે મારે પણ આ મેડિસિન લેવા જવી જ પડી હતી.
કોઈ મહેમાન આવેલા છે ને ન છોકરાનો અવાજ આવતો છે.
અ ના અહિયાં એક બેજ છોકરા આજુ બાાજુ રમે છે ને એમના લીધે એમ નો અવાજ આવે છે. હું થોડો આગળ થોડોક આગળ જતો રહું હ તો ત્યાં સુું છે વાત કરવાને આપડે ચાલુ રેને તમને પણ અવાજ ના આવ
હા એટલે એનામાં શું છે કે આપડણે વાતચીત કરતાય ને પેલા ન અવાજ થોડું ડિસ્ટર્બ થાય
ના ના આતા સારું થયું તમે કીધું મને તો ખ્યાલ નહીં આવે પણ તમેમે સાંભળો છો એટલે તમને ખ્યાલ આવે એ વસ્તુનો
હા એટલે જ એટલે બીજું કઈ ને શાંતિ છે તમે કહો હવે ક્યારે આવવાના છો બાજુ
બસ હવે બાજુ આવશું રજા પડે એટલે તમારી મુલાકાત લઈએ ઘણા દિવસ થયા મુલાકાત હમણાં લગભગ આવનારી ચાર પાંચ પાંચેક તારીખે મળવાનું થશે આપડું બધા ભેગા થશુ ત્યારે
શું છે.
પાંચેક તારીખ મિટિંગ છે ને આપડે ત્યાં
હ હા બસ મેં યાદ નથી મને કારણ કે અત્યારે એટલો સમય પેલો થઈ ગયેલો છે કામમાં એટલો રહી ગયેલો છુ ક યાદ નથી આવતું હવે
ના ના બરાબર કામ પેલું ભાઈ હમણાં ટાઈમમાં કામ અને આપડી આ ઉંમર જ છે કામ કરવાની પછી પચાસ વર્ષ પછી કોઈ આપણને કેવા નહી આવે ભાઈ હવે કામ કરો તો કઈક કમાવ હમણાં ઉંમર છે કમાઈ લેવાનું પ છી ના ટાઈમમાં જોયું જશે પછી રિટાયર થઈને કમાયેલા પૈસા હોય તેને હાચી રાખવાનો વાપર્યા કરવાનો નિરાદ
હા એટલે ઈજ મારું એવું જ માનવું છે કે ત્યારે આપણા શરીરમાં શક્તિ છે. મગજ આપણું વ્યવસ્થિત ચાલતું છે તો અત્યારે આપડણે હાથ પગ દોડીને મહેનત કરી લઈ કારણ કે પછી આપડા મગજે ની ચાલે અને હાથ પગે ની ચ ચાલે તો પછી આપડ તો કઈ થશે નહી એટલે અત્યારે આપડે કમાઈ લેવાનું
બરાબર છે ને આજ ઉંમર છે ને હમણાં મગજથી કામ કરે નવી રીતે કઈ રીતે ધંધો કરવો હમણાં જોશ હોય એમાં એટલે થઈ જાય પછી ઉંમર થાય ત્યારે જોશ ભી ઘટી જાય ત્યારે એમ આળસ થાય ગાય હવે શું ફના હવે તો જવાનો ટાઈમ આવ્યો હવે છોડી દો બધું
હમ એજ એજ હવે શું કરી શકીએ અત્યારે મહેનત જ કરવાની છે બધાને કોઈ દોસ્તાર મળે એને કેવું કેને ભાઈ આપણે રાતે મળી વસ્તુ સારી છે પણ આપણે થોડોક સમય ધંધા ને નોકરીને કે આપડણે જે વસ્તુ છે આવક ઊભી થાય એને આપવું જોઈએ તો એનાથી શું થાય કે આપણે એક અત્યારે તમે સાચું કે સમય એવો છે કે એની પૈસા વગર કોઈ ઓળખી નહી આપને
ના ના ના પૈસા વગર તમારી વાત એકદમ સાચી મેં તમને કહું ને પેલાના ટાઈમમાં શું હતું નાના હોય ને ત્યારે સ્કૂલમાં ને કોલેજમાં ટાઈમ નીકળી જાય ત્યારે આ બધી વસ્તુ મગજમાં ના હોય ત્યારે ધધા ઉપર બેસી ને ત્યારે માણસની વેલ્યુ પૈસા ઉપર કરે છે આ સમાજ હાલમાં ટાઈમ એવો છે
હ મેં પોતે અનુભ્યું છે આનામાં કેવું છે તમને એક વતાડું જૂની સ્ટોરી હતી એનામાં શું થયું કે એની મેં ગેલો મારા કપડાં ખરાબ હતા પણ પેલા અંદર જવા નઈ આવ્યો હોને જયારે મેં સારા કપડાં પહેરીને આવ્યો ત્યારે મને જોવા આવ્યું એટલે મારી કિંમત નહોતી પણ મારા કપ કપડાની કિંમત હતી
ના હું સમજી ગયો સમજી ગયો તમારી વાત
હમ
ચાલો મળીએે તો પછી હા ચોક્ક
ચાર ઉલત